હલો
હેલો
હલો હા સાંભળાય છે તને હમ હમ નમસ્તે નમસ્તે કેમ છો
એકદમ મજામાં તમે
હા હા હું પણ મજામાં છું ઘણી દિવસ પછી વાત થઈ આજે શું કરે કરી રહ્યા છો આજ મેં તો કસો નહી ના હા મેં વહી સોચું કઈ ખાસ નથી સવારેથી ઘરનું કામ કરું, અ પૂરો કરવો હવે થોડી વાર આરામ કરી રહીથી આ તમારે શું કાર્યક્રમ હતો
હું સવારે વોક પર ગઈ હતી પછી ઘર આવીને નાસ્તો બનાવ્યો આજ મેં અંકુરિત મગ સલાદ અને દૂધ લીધું
હા વાહ ખુબ સારો નાસ્તો હવે તમે ખુબ હેલ્ધી ખાવાનું શું કરવું લાગે
હા પ પ પછલા થોડા મહિલાથી ખુ હ મારા ખોરાક પણ ધ્યાન આપું છું પહેલા બહાર ન ફાસ્ટ ફૂડ ખોટું હ
ઘનુંું હમ
છોટા બળ ચએ સમજાવું કે આરોગ્ય કરતા મોટું કશું નથી
પછી એકદમ સાચી વાત હા આજકાલના બાળકોને અને યુવકોને પણ પિઝઝા, બર્ગર, ફ્રાઈઝ અને કોલ્ડ્રિંક તરંત તરફ વધારે આકર્ષક છે
હા ટેસ્ટ માટે ક્યારેક ચાલે, બાપરે પણ રોજ ખાવું યોગ્ય નથી ને શરીરને પૌષ્ટિક આહાર જોઈએ
બિલકુલ, અપના ઘરમાં બનતુ દાળ, ભાત, શાક, રોટલી, ખાસ સલાદ આ બધું શરીર માટે ફાયદેકારક છે
મને લાગે છે કે આ આપને જે પરંપરા પરંપરાગત ભોજન ખાતા આવ્યા છીએ એમાં જે બધા પોષક તો તો મુળે જાય છે
હમ.. હા આજકાલ ના સોશિલ મીડિયા પર નવા નવા ફૂડ જોઈએ લોકોના બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે પણ એમાં તેલ, મીઠું અને ખાંડ વધારે હોય છે
એ જો કારણે મોટાપા, ડાયબિટીસ, બ્લડ પ્રેશર જેવી તકલીફો વધી રહી છે.
હા એને નાના બાળકોના પણ આ સમસ્યા જોવા મળે છે ઓર આ ખુબ ચિંતા ના ચિંતાની વતી વાત છે
હા, તમે તમારા ઘરમાં શું ધ્યાન રાખો છો
એ અમે પ્રયાસ કરી છું કે રોજના તાજું ભોજન બને ફળ શાકભાજી, દાળ અને દહી નિયમિત ખાવી શકે અઠવાડીયામાં એકદા વાર બહાર ખાઈએ પણ રોજ નથી
ખુબ સારી આડત હતા અમારા ઘરમાં પણ હ જ સાંજના સમયે ચીપ્સ અને બિસ્કીિટની જગ ફળ અને ડ્રાય ફ્રૂટ્સ આપી એ છીએ
હા એથી બાળકો ના આદત પણ સારી બને માતા પિતા નો જીવ ખાય ઓર એને બાલકો શીખે
હા, બરાબર સાચી વાત છે ઘરથી જ સારી આદતો ની શરૂઆત થાય છે
ના હ હેલ્ધ ફૂડ ના બીજાનો એક ફાયદો છે કે આખો દિવસભર શરીણા સ્ફુર્તિ રહે છે
હા અને પાચન પણ સારું બને હા બહાર નું તેળ વાળું ખઈને તો આલસ આવે પેટ ભારી લાગે અને ક્યારેક વચન પણ થાય
હા મને આ યાદ છે અ પેલા હું વારં વાર પીઝા અને બર્ગર ખાતી આ પછી વજન વધી ગયું. અને ડોક્ટરને પણ એવું કહે કે ખોરાક સુધારો પછી.. શું કરે
મેં ધીરે હા મે ધીરે ધીરે ભરિયાદ બરાબર બરાબર પછી શું કર્યું
હા ના પછી મે ધીરે ધીરે બદલાવ કાર્ય રોજ વોક કર શરુ કરી અને અ બનતું ભોજન વધારી કોલ્ડ્રિંક બંધ કરી અને વાની પાણી વધારે પીવાનું શરૂુ કરે
વાહ હવે ફરક લાગે છે
હમ હ આ ખૂબ હવે શરીર ને હલકું લાગે છે આ થકાવટ ઓછી રહે છે અને મન પ્રસન્ન રહે છે
બરાબર
હમ
ખુબ સરસ આપનો બધા એ આવા નાના બદલાવ કરવા જોઈએ
હમ હ હા હેલ્ધી જીવન શૈલી માટે અ મોઘા પદાર્થ જરૂરી અ જરૂરી નથી સાદું તાજો અને સંતુલિત ભોજનના પુરતું છે
બરાબર એકદમ સાચી વાત કઈ બિલકુલ આરોગ્ય સાચી સંપત્તિ છે બરાબર ને
હા હેલ્થ ઇઝ વેલ ંગ્લિશ મે બોલતે હેલ્થ ઇઝ વેલ ંગ્લિશ મે કવું છે આ ના ગુજરાતી મે ઘર આરોગ્ય જ સંપત્તિ છે સાચી સંપત્તિ છે હા હ અના હવે તમે રોજ ભોજનાનું શું શું સામેલ કરો છો
આ ભોજનાનુંું અ હલ્ ફૂડ અને એક મનટ હા
હા હા હા સારું સારું હું સવારે નાસ્તે કઢ પણ છોડતી નથી પછી બ બપારે રોટલી દાળ શાકભાત અને સલાદ લઉં છું રાતે હલકું ભોજન કરવાનું પ્રયાસ કરું છું
એકદમ બરાબર ખુબ સરસ હા ઘણા લોકો રાતે ખૂબ ભારી ભોજન કરે છે અને પછી પાચનમાં તકલીફ થાય છે
હમ હા ડોક્ટરને પણ કહે છે કે રાતનું ભોજન હલું આખું હોવ જોઈએ અને ઉઘવા પેલા થોડે સમય નું અંતર રાખવું જોઈએ
હા અમારા ઘરમાં તો રોજ એક વાટકી સલાદ જરૂરી હોય છે કાકડી ટમાટર હા ગાજર બીટ અને લીંબુ નાખીને બધાને આપી છીએ
હ એ તો ખૂબ સારી આદત છે આ સલાડની શરીરને ફાઈબર મળે અન મળે છે અને પાચન સારું રહે છે
બરાબર તમે ફળ કેટલા વાર ખાવ છો
રોજ ઓછામાં ઓછા એક કે બે પ્રકાર પ્રકારના ફળ ખાવાનો પ્રયત્ન કરું છું મોસમ પ્રમાણે કરી જામુન સફરજન કેળું દ્રાક્ષ અથવા પપૈ ખઉ છું અ
ઓકે હવે તો બજારમાં ઘણા રંગીબિરંગી પેકેટ વાળા જ્યુસ મળે છે પણ મને લાગે છે કે તાજા પણ વધારે સારા
હા એકદમ સાચું તાજા ફળના કુદરત રસ અને પોષક તત્વે વધારે હોય છે
હમ
હમ તમારા
એકદમ સાચું હા તાજા ફળમાં કુદરતી રસ પોષક તત્વો વધારે હોય તમારા બાળ પાકો ની શાકભાજી ખાવાની આદત છે
હા પેલે તો નથી પણ શું શાકને અલગ અલગ રીતે બનવાથી ક્યારે પરાઠામાં ક્યારે હાંડવામાં ક્યારે થેપલામાં ઉમેરી દેતી અને ધીરે ધીરે અને સ્વાદ ગમ અ ગમવા લાગે હમ
વા ખૂબ સરસ વિચાર હા
હા બાળકોને પણ જબરદસ્તી કરતા કરતા સમજાઈીને ખવડાડું વધારું સારું
એકદમ સાચી વાત છે હા પણ જો માતા પિતા તાર સાથે બેસીને જમે તો બાળકો ન પણ સારી રીતે ભોજન કરે
હા બિલકુલ પરિવારમાં સાથે ભોજન ફક્ત પેટના પેટ નથી ભરતું સંબંધો પણ મજબૂત બને છે
આજકાલ મોબાઈલ જોતા જોતા જમવાની આદત વધી ગઈ છે.
હા ખુબ ખરાબ આદત છે હા ધ્યાન સ્ક્રીન પર હોય તો. માણસા ને વધારે ખાઈ જાય અને ભોજન ના આનંદ પણ નથી આવતો.
અમે ઘરમાં નિયમ બનાવીએ છે કે જમતા ના કોઈ મોબાઈલ નથી વાપરતું.
એમ તો ખુબ સારો નિયમ છે.
તમે મીઠાઈ વિશે શું માનું છો.
મીઠાઈ પૂરી રીતે બંધ કરવાની જરૂરી નથી. પણ પ્રમાણ ના ખાવી જરૂરી રહે તહેવાર અથવા ખાસ. પ્રસંગો થોડીકાવ તો ચાલે.
બરાબર વધારે ખાંડ પણ શરીર માટે નુકસાનકારક છે હા એ. એ નુકસાનકારક જ છે.
હ એને જે રીતે વધારે તેલમાં તળલે પદાર્થ પણ રોજ નાખા. ખાવી જોઈએ
મને યાદ છે પેલા અમે દર રવિવાર બહાર જમવા જતા. પછી સમય અ. સમજાયું કે ઘરે બનાવાલું ભોજન વધારે સ્વાદિષ્ટ અને સ્વચ્છ હોય છે.
હા હા અને પધા ખર્ચ પણ ઓછો થાય હવે. ખર્ચ વધારી જાય બહાર જમવાનું.
બરાબર હવે હવે અમે ઘરમાં જે. ક્યારેક હેલ્ધી પીઝા અથવા વેજ સેન્ડવીચ બનાવીએ છીએ. અ એવું કરું
હા એે હા એ ખુબ સારો વિકલ્પ છે બાળકોને પણ મજા આવે અને પોષણ પણ મળે.
હા સરસ હા તમારી જોડે વાત કરીને મસ્ત લાગે છે
હા ચાલ સારી રીતે ચાલ અગલે વાત પછી મળીશ હા. મળીશું ચાલ બાય હા હા